હાલો
હાલો
હા મારો અવાજ આવી રહ્યો છે તમને
હા આવી રહ્યા છે મારો અવાજ આવી રહ્યો છે તમને
હા આવી રહ્યો છે તો અત્યારે હું તમને તહેવારો વિશે વાત કરવા માંગુ છું અત્યારે જે ભારતમાં બધા તહેવારો આવે છે તે વિશે તો અત્યારે તહેવારોને ધ્યાનમાં લઈએ તો અ અ અહિયાં અમે ગણેશ ચતુર્થી માં ખુબ વધારે બિલીવ કરીએ છીએ તો અત્યારે તમે તમારે અહીં કો કઈ તહેવારમાં વધારે બિલીવ કરો છો
અમારે અહીં ત તમે કીધું તે પ્રમાણે ગણેશ ચતુર્થી છે પછી છે નવરાત્રીમાં આપણે હવે નવ દિવસે ગરબા રમવા જઈએ છીએ ઘણી રીતે સારી રીતે નવરાત્રી નો પ્રોગ્રામ કરવામાં આવે છે અમા બે દરરોજ દસે દસ દિવસ ગરબા રમાવામાં આવે છે તેના માટે ગરબા ગા વાળાને સૌરાષ્ટ થી માંડીને દૂર દૂર જગ્યાઓથી બોલાવવામાં આવે છે અને નવે નવ કે દસે દસ દિવસ અમુક વાર દસે દસ દિવસ ગરબા રમાડવામાં આવશે માતાજીની પૂજા કરવામાં ત જૂની પરંપરાઓ હિસાબે આપણે ગરબાઓ રમીએ છીએ અને પૂજાઓ કરી ત્યાં આપણે ગરબા દરરોજ રમવામાં આવે છે એવી ઘણી બધી તહેવારો છે જે આપડે ઉજાવ છે જેમ કે હોળી છે પછી દિવાળી છે અને એવા ઘણા બધા જન્માષ્ટમી થી માંડીને આપણે જૂની પરંપરાઓ હિસાબે આપણે તહેવારો દર વખતે જ ઉજવતા આવી રહ્યા છે હમણાં હાલમાં તમે કીધું તે પ્રમાણે ગણેશ ચતુર્થી આવી રહેવાની છે તેની તૈયારીઓમાં હવે થોડાક સમયમાં આપણે લાગી તેમાં આપણે ગણપતિ બેસાડીશું અને તેમની પૂજા કરીશું અને ઘણા બધા દિવસો આપણે ગણપતિ સાથે વિતાવીશું તમારું શું કેવું છે
તવારો ખાલી તહેવારો માટે જ નથી પરંતુ જે ગરીબો છે જે નાના નાના બિઝનેસમેનો છે તેમના માટે ખુબ જરૂરી છે કારણ કે તમે જુઓ છો તો પંદરમી ઓગસ્ટ આવે ત્યારે જે ગરીબો હોય છે તેઓ ઝંડાઓ હોલસેલમાં લઈને, રસ્તાઓ ઉપ વેચ બેસી જાય છે જેના કારણે તેમને ખુબ ફાયદો થાય છે અને તેઓનું, જીવન ગુજરાન તેઓ કરી શકે છે. તો તેઓને ખુબ સારી રીતે પૈસા મળી શકે છે અને તમે જોવા જાવ તો અત્યારે ગણપતિ, તમે જેમ કીધું ગણેશ ચતુર્થી આવી રહી છે તો અમે ગણેશ ચતુર્થી નને એવો પ્લાન કર્યો છે, કે ઘણા બધા એવા હોય છે જેઓ પાસે પૈસા નથી હોતા અને તેઓ, દાન નથી કરી શકતા ગણપતિ માટે જે ફાળો રાખ્યો હોય તે નથી આપી શકતા તો અમે જે યુવાનો છે જે અમે છે તેમણે વિચાર્યું છે કે આપણે બધા થઈને, દર મહિને ત્રણસો ત્રણસો રૂપિયા કાઢીશું, તો એ આપણે ગણેશ ચતુર્થી આખો ખર્ચો આપણે ઉઠાવી લઈએ તેવું છે, તો આપડણે કોઈ પણ વાત આગળ ન કરવો પડે, કે તમે ચંદો આપો કે આપણે આપ પૈસાથી આપણી મહેનત થી જો કરીશું, તો આપને કોઈ ન સાંભળવું પણ ના પડે કે અમારા પરથી આટલા રૂપિયા લેવામાં આવ્યા છે અને અમારા પરથી કેટલા રૂપિયા લેવામાં આવ્યા છે, તો ણે જેમ બને તેમ, પોતે પોતાના પગ પર ઉભા રને કરીશું તેટલું સારું રહેશે, તો તમારું શું છે, આ બાબતે આ ફાળો લેવો હોય સારું કેહેવાય કે ના કહેવાય?
હા તમારી વાત એકદમ સાચ છે કે ફાળો તો લેવો જ પડે છે હવે ફળિયા વાળા પણ દર વર્ષે ફાળો ઉઘરા છે. પણ આપણે છે તો મહિને મહિને ત્રણસો રૂપિયા લઈએ છીએ તો ખુબ સારું કહેય કે આપણે કોઈ, કોઈ જેટલો ખર્ચો કરીએ. આપણે કોઈને સામે માંગવો ન પડે અને જેથી કરીને આપણે આપણે ડેકોરેશન થી માંડી ના જ આપણે મના વિડી એવું બધું લાવીએ છીએકોરેશન થી મા લાઈટ છે, જે કેટલી મો મોંઘી આવે છે, જેથી કરીને આપણને એવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી નો સામનો ન કરો પડે. માટે આપણે દર મહિને ત્રણસો ત્રણસો રૂપિયા નો ફાળો એકઠો કરીએ છીએ જેથી કરીને આપણે આગમનમાં એકદમ સારી રીતે ગણપતિ, બાપા નું આગમન કરી શકીએ અને આપણે ફળિયા વાળા પર એટલું દબાણ પડે કે જેથી કરીને તે આપણને ના ગઈ શકે, એટલા માટે આપણે દર મહિને ત્રણસો ત્રણસો ફાળો રાખીએ છીએ ખુબ સારું કેહેવાય જેથી કરીને આપણે આપણું, ગણપતિ બાપા નું આગમન એકદમ સારી રીતે ધૂમધામ થી ડીચે સાથે તેમાં લાઈટ્સ તો લગાવી જાત જાાતની લાઈટ્સ તો લગાવી. આપણે તેમનું આગમન કરી શકીએ નાચી કૂદીને આપણે સારી રીતે, અને તેમને શણગારી નવી નવી, વસ્તુઓ ન તેમથી સ્વાગત કરીને આપણે તેમનું મન કરીએ છીએ જેથી કરીને તેમાં ઘણો બધો ખર્ચ તો કરીને આપણે, તેમને બધાથી કરી શકીએ છે તેથી કરીને આપણે દર મહિને જે ફાળો લઈએે છે તે ખુબ જ સારું કેહેવાય જેથી કરી ને આપણે એન્ડ ટાઈમ પર બધા માંગવું ના પડે એ ખુબ સારું કેહેવાય કે આપણે ફાળો ઉઘરાવીએ છીએ, જેથી કરીણેને આપણે પોતાના પગ પરથી ઉભા રહીને આપડણે ખર્ચો કરીએ છીએ. આપણને કોઈ કહી નહી શકે કે આપણે એટલો બધો ખર્ચો ક્યાંથી કર્યો, અને આટલો બધો ફાળો અમે નહી આપી શકીએ. કે તેથી કરીને આપણે દર મહિને જે ત્રણસો ત્રણસો રૂપિયાનોો ફાળો એકઠો કર્યો છ છે તે બધા માટે સારું કહેવાય કે પાછળ એક સાથે ઘણા બધા પૈસા ન કાઢવા પડે, તેથી કરીને આપણે જે ફાળો કાઢીએ તે ખુબ સારું કેહેવાય છે.
મારી વાત એકદમ સચી છે અત્યારે જે આ રીતનું ચાલી રહ્યું છે તો જયારે પહેલું વરષ માં જયારે ઉજવવા આવ્યો હતોતુથી ત્યારે ઘણા લોકોનનો આ સવાલ હતો કે તમે આટલા બધો ખર્ચો કરો છો તો તમે, મંડળ માંથી જ ખર્ચો કર્યો હશે અને મંડળની મંડળનો જે ફાળો છે તે તમે ઘટાડી દીધો છે પરંતુ ત્યારે અમારા પાસે જવાબ રેડી હતો, કે આ બધો ખર્ચો અમે અમારા પૈસાથી કર્યો છે ના કે તમારા પૈસાથી ત્યારે અમને, મંડરવાળા એ કીધું પણ કે, તેઓએ આમાં મંડળ માંથી પૈસા નથી લેતા તેઓએ ખુદ ખર્ચે કર્યું છે તો ત્યારે અમને થોડું સારું લાગ્યું હતું કે હા અમે અમારે રીતે અમારા પૈસાથી કર્યું છે અમારે કોઈ આગળ હાથ લંબાવવા નથી પડ્યો તો હું તો એવું જ માનું છું કે, જેમ બને તેમ આપડણે કોઈ આગળ હાથ લંબાવો ન પડે. આપણે આપણા પૈસાથી જ કરીએ, તો આગળ જતાં આપણે કોઈું સાંભળવું પણ ના પડે કે અમે પૈસા હતાને તેના લીધે બધું થયું હતું, તો હું એજ માનું છું કે અત્યારે આપણે, એ રીતના ું જોઈ કે આપણને કોઈ આગળ જતા સાંભળવું ના પડે કે, અમારા લીધે આવો તેનું મંડળ ચાલે છે અને અમારા લીધે તેઓ ચાલી રહ્યા છે આપણે એવું નથી કેહેતા, પરંતુ આ તહેવાર જે ભગવાન નો છે અને આપણે બધા હિન્દુ છીએ, તો આપણે ભગવાન વિશે તો આપડે એવું ના બોલો જોએ જે પણ આપણા પર દયા છે અને કૃપા છે તે બધી ભગવાનની જ દયા છે, જેના કારણે આપણું ઘર સંસાર ચાલે છે તો લોકોએ સમજવું જોઈએ કે ભગવાન જો તમે હોટલોમાં સારી સારી ખાવા જાવ ત્યાં તમે પથી પંદરસોથી બે હજાર નું બિલ બનાવો છો અને તે તમે હોટલોમાં આપી પણ દો છો તો મારે સમજવું જોઈએ કે, પંદર થી બે હજાર નો ફાળો તમે ગણપતિ માં આપશો તો તમારું કશું થઈ નથી, જવાનું તમાર શું માનુંવુ છે, આ બાબત
હા તમારી વાત એકદમ સાચી છે, કે આપણે જો હોટલોમાં જઈએ છીએ ત્યાં આપણે કેટલા રૂપિયાનું ખાઈ જઈએે છે જેથી કરીને આપણે તં કેટલો પણ બિલો આવી શકે છે, જે આપડ શરમાતા નથી આપ અને તેના ઉપરની ટીપ પણ આપણે આપીએ છીએ તેમાં આપણે ખર્ચો કરવા પાછળ આપ પાંચથી દસ મિનિટ પણ વિચારતા નથી, કે આટલો બધો ખર્ચો આવીયોશે જમવા પાછળ અને ખાવા પાછળ તે આપણે બિલકુલ વિચારતા નથી તેવી જ વાત છે, કે આપણે ગમે ત્યાં શોપિંગ કરવા માટે પણ જઈએ છીએ ત્યાં પણ આપણે કેટલા રૂપિયા ના કપડાઓ થી માણીને ગમે તે ચીજ વસ્તુઓ પાછળ કેટલા રૂપિયાનો ખર્ચો કર દઈએ છે તો પણ આપણે વિચારતા નથી પણ જયારે તહેવારો આવે છે, ત્યારે આપણે તેના વિશે ઘણું બધું વિચારે છે કે આટલા બધા ખર્ચાઓ આવી ગયા છે, અને તેમાં કઈ રીતે પૈસા આપવા હમણાં તો હાલમાં પૈસા જ નથી, મામાંને એવી ઘ બધ વિચારો આપણા મનમાં છે પણ એવું કરવું જોઈએ નહિ, આપણા તહેવારો છે એટલે આપણે તેના માટે પૈસાઓ આપતા આપવું જોઈએ. જેથી કરીને તેમની ઉજવણીમાં આપણો ફાળો હોય, તો આપણને સારું લાગે જેથી કરીને આપણા તહેવારો છે, આપણા ગણપતિ બાપા છે, જેથી કરીને આપણે તેમાં ખર્ચો કરવો જોઈએ જેથી કરીને આપણે તહેવારો ઉપર ખર્ચો કરીએ, તો આપણું સારું શણગારસાન આવી શકી ઘણી બધી થી તકલીફો દૂર થઈ શકે અને ઘણું બધું એવા જે આપણે ન કરી શકીએ. પણ આપણે ફાળો હોય તો આપણે પણ કરી શકીએ જેથી કરીને આપણે, એમાં ખર્ચો કરતા રહેવું જોઈએ, અને પોતાનું દાન પણ આપતા રહેવું જોઈએ, જેથી કરીને એ બધા ગણપતિના તહેવારો છેથી માની દિવાળી છે કે, જન્માષ્ટમી છે, નવરાત્રી છે તેમાં આપણે સારી રીતે ઉજવી શકીએ અને આપણા તહેવારોની મજા માણી શકીએ, જો આપણા પર ફાળો ના આપે તો આપણે તે તહેવારોને કઈ રીતે ઉજવી શકીએ, જેથી કરીને આપણે એવું ના કરવું જોઈએ આપણે દર મહિને કે પછી વર્સેે પણ આપણે તેનો ફાળો આપતા રહેવું જોઈએ. જેથી કરીને આપણા તહેવારો છે, તો આપણે તેને સારી રીતે ઉજવી શકીએ અને તેના માટે આપ ફાળો આપવો એ ખુબ જરૂરી છે. પરંતુ અમુક લોકો તે ફાળો આપતા નથી, અને શાંતિથી બચી રહે એવું આપડે કરવું જોઈએ નહિ. દર મહિનેને વર્ષે આપણે પૂરો ફાળો ચૂકવી દેવો જોઈએ, જેથી કરીને તેમના ઉજવણીમાં આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ન આવે અને આપડા પૈસે જો આપણે સારું ડેકોરેશન કર્યું હોય, તો આપને કોઈ સાંભળવું ભી ન પડે કે આટલા પૈસાનું આપણે આટું ડેકોરેશન કર્યું છે, આટલા પૈસા કાંથી આવા આટલા બધા પૈસાનો તો ફાળો જ નથી, એવું બધું આપણે સાંભળવું ન પડે તે માટે આપણે જે ત્રણસો ત્રણસો રૂપ ફાળો જે રાખ્યો છે તે ખુબ સારું કેહવાય, જેથી કરીને આપણે પોતાના પગ પરથી ખર્ચો કરી શકીએ તો આપણે આપણને કોઈક કેવા વાળુ પણ ન હોય, કે આપણે આટલો ખર્ચો કર્યો છે તો તમે કાંથી લાવ્યા અને કઈ રીતે લાવ્યા તમારું શું? કેવું છે?
તમારી વાત એકદમ સાચી છે, આપણે અત્યારે જોવા જઈએ તો ઘણા બધા દાતાઓ હોય છે જે ગણપતિમાં વધારે માને છે, અને જેમને પર ગણપતિની કૃપા હોય જેના લીધે તેઓ ઘણા બધા પૈસા કમાઈ રહ્યા છે, તો તેઓ દાન પ્રદાન કરે છે પરંતુ આપણે બધું જ તેમના પર ડિપેન્ડ ના રેવુ જોઈએ અને તમે જેમ કીધું આપણે જે ફાળો રાખ્યો છે, ત્રણસો ત્રણસો રૂપિયાનો એ ખુબ સારો છે. છે અને સરસ છે, જેના કારણે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા લોકો પૈસા કમાઈ રહ્યા છે. તો તેઓ દાન કરે છે પરંતુ આપણે આપણે પણ પૈસા કમાઈ રહ્યા છેએ તો આપણે તે પૈસા ન દાન કરવોએ,, જોઇએ અને જેથી કરીને ભગવાન આપણે પર કૃપા વર્સાઈ રાખે આપણે એવું નથી, કેહેતા કે દાન કરવાથી ભગવા ન આપણને પ્રાપ્તિ થશે, પરંતુ આપણે માની છીએ આપણી માન્યતા છે કે જેમ તમે દાન કરશો તેનાથી ડબલ તમને મળશે, અને આપણે એવું લાલચ પણ નથી રાખ ડબલ મળે પરંતુ આપણે જેટલું દાન કરીશું, તેટલું આપણને પુણ્ય મળશે અને તેટલુજ ભગવાન આપણે કૃપા વરસાઈ રાખશે તો હ એવું જ માનું છું કે જેમ આપણા પર વધુ પૈસા આવે તેમ આપણે દાન કરવું જોઈએ, અને ગરીબોને પણ થોડું થોડું દાન કરતું રહવું છે. અત્યારે તમે જોવા જાવ તો તહેવારો જે આવે છે તેમાં ઘણા ગરીબો છે તેમને પણ ફાયદો થાય છે કારણ કે તેઓ જે રીતે તેમનું ગુજરાત ચલાવે છે તેમાં તેઓ અત્યારે તમે જોવા જાવ ગણપતીની જ વાત કરીએ તો ગણ પતિ માં આપણે ઘણી બધી જગ્યા એવી હોય છે જ્યાં દસ દિવસ જમવાનું રાખે છે તો જે ગરીબોને અન્ન નથી મળતું તેઓ ત્યાં જઈને પોતાનું અન્ન મેળવી શકે છે અને તેઓ પોતાના પેટનુ ગુજરાન કરાઈ શકે છે, તે તેમના માટે ખુબ સારું છે અને તેઓ પો પોતાનું પેટ નું ગુજરાણ કરશે પેટ ભરાશે તો તેઓ પણ તેમને આશીર્વાદ આપશે કે તમે આવીજ રીતે આગળ તરકી કરતા રહો અને તેના કારણે આપણે હજુ વધુ તરકી થશે અને આપણને ખુબ ફાયદો થશે તો તમારૂ શું માનવું છે આ બાબતે દાન કરવું એ સારું છે કે નથી
હા એકદમ તમારી વાત છે, હવે જોવા તમે કેટલા બધા લોકો દર વર્ષે કે દર મહિને એટલું બધું દાન આપતા રહે છે પણ તેઓ કોઈ કહેતા નથી કે અમે આટલું દાન આપી અમુક લોકો જો દાન કરે છે તો તેમ સોશિયલ મીડિયા પર કહે છે કે બધી ન્યૂઝમાં પણ વાત આવે જાય છે કે અમે એટલું બધું દાન કરી એવું કરવું જ જોઈએ નહી આપણે જો દાન આપીએએ તો તેના માટે આપણે એટલો પ્રચાર કરવો જોઈએ નહી દાન આપો એ સારી બાબત છે એટલે આપડણે હંમેશા થોડું થોડું દાન તો કરતા જ રહેવું છે જે આપને હમણાં જો તહેવારો આવે છે તેમાં ગરીબોને બી મદદ કરવી જોઈએ જેથી કરીને તેમનું પણ ઘર સંસાર સારી રીતે ચાલી શકે હમણાં જો કેટલા ગરીબો હમણાં ગણપતિ બાપા તહેવાર આવી રહ્યો છે તેમાં મૂર્તિઓને બધું વેચવા બેસે છે તેના પછી આપણે મૂર્તિઓ ખરીદવી જોઈએ જેથી કરીને તેમનું સંસાર પણ સારી રીતે ચાલી શકે છે પછી દિવાળી આવે છે ત્યારે ઘણા બધા ગરીબો પોતાને હાથોથી બનાવેલા દીવાથી માંડીને ઘણી બધી એવી વસ્તુઓ છે જે વેચવા માટે નીકળે તેના પરથી આપે વસ્તુઓ લેવી જોઈએ કે જેથી કરીને તેઓની પણ દિવાળી છે પછી ગણેશ તુથી છે એમાં સારી રીતે નીકળી જાય અને તેઓને કઈ તકલીફ ના પડે પરિવારને સારું ઈન્કમ થાય તો તે લોકો બી ઘણા બધા તહેવારો સારી રીતે ઉજવી શકે તેથી કરીને આપણે તે લોકો પાસેથી લેવું જોઈએ કે તે લોકોને પણ કમ આવે છે તમારે વિશે શું કેવું છે
હવે વાયાત એકદમ સાચી છે જે કોળિયાઓ વેચવા બેઠે છે રસ્તા પર તેઓ આપણે કોોળિયા લેવા જોઈએ ભલે તેમની ડિઝઇન એટલી બધી ડેવલપ નથી હોતી પરંતુ જો આપણા લીતે પરવાર ખુશ રહે અને તેમનું પરિવાર અન્ન આપવાનું કારણ જો આપણે બનીએ તો તે આપણા માટે ખુબ સારી વાત કહેવાયશે તો આપ આપણે તેમને પરથી જ કોડિયા લેવા જોઈએ અને તેમને પર તેમનો જ વધારે ધંધો કરાવવો જોઈએ અને આપણે આજુબાજુ વાળા લોકોને પણ કેહેવું જોઈએ કે તમે પણ ત્યાંથી જ કોળિયા લેજો જેથી કરીને તેમનું ઘર સારી રીતે ચાલે અને તેમનું ગુજરાન થઈ શકે તો આપણે આ તહેવારો વિશે આગળ જતા વાત કરીશું
હા ચાલો